હલો, રાધે, રાધે, કેમ બસ એકદમ મજામાં તમે કેમ છો
હા, હું પણ મજામાં છું, શું કરો
હમ, બસ કઈ ની આપ પ્લાનિંગ કરતી હતી બચત વિશે
હા, બહુ એ તો આપણે છે ને પ્લાનિંગ કરવું જ પડે કેમકે આજકાલ બચત કરવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે
હા એજ ને બચત એટલે આમ છે કે ભાઈ પૈસા ખર્ચ કર્યા વગર ભવિષ્ય માટે રાખવા.
બિલકુલ સાચી વાત છે બચત આપણેે બચત એવી એવા અણધાર્યા સમય માટે તો કરીએ છીએ કે જાણો કોઈક વાર આપડા ઘરે એવો અણધારયો સમય આવી ગયો આકસ્મતિક જરૂરિયાત ઊભી થઈ ગઈ તો આપણી આજ બચત હોય ને તો આપણને કેટલી કામ લાગે કોઈને આગળ આપણે હાથ લાંબો નહી કરવો પડે
એ તો છે જે ભવિષ્ય માટે આપણને સુરક્ષા આપે છે પછી આપણને કોઈ આવી કોઈ ઈમરજન્સી જેમકે તમે કીધું કે આવી કોઈ ઈમરજન્સી આવી જાય તો તે સમયમાં આપણને આ બચત કરેલા પૈસા બહુ કામ આવે છે.
હા તો હું પણ છે ને દર મહિને બચત કરું જ છું તમને ખબર હું શું કરું અમારો જેવો પગાર આવે ને અમારા બંને જણનો પગાર આવે ને તો હું છે ને એમાંથી અમુક ટકા અમારી જેવો પગાર હોય એ રીતે આપણે અમુક ટકા છે ને પૈસા હું કાઢીને સાઈડમાં મૂકી જ દઉં છું પછી ભૂલી જાઉં છું કે પૈસા મેં કાઢા છે.
હા એ તો એકદમ હમ તમે આવી રીતના સાઈડમાં મૂકીને પૈસા સેવ કરો છો તો એ સાચો સારી વાત છે કે તમે સાઈડમાં બચત કરી રહ્યા છો આમ એનાથી આમ થાય કે આપ ટેન્શન ઓછું થઇ જાય છે કે ક્યારે પણ પૈસા જોએ તો આપણને આ ટેન્શન ના થાય કે પૈસા ક્યાંથી આવશે.
બિલકુલ અને આ બધી રકમ છે ને ઘરમાં રાખવા કરતાં મેં છે ને મારું એક સેવિંગ અકાઉન્ટ ખોલાવ્યું છે તો મારી જેટલી પણ બચત હોય ને એ હું મા સેવિંગ ખાતામાં નાખી દઉં છું તો શું એનાથી જો આપણા પૈસા તો સુરક્ષિત રહે અને આપણને સારું એવું વ્યાજ પણ મળી રહેહ
એ તો બરાબર છે હું. તો શું કર્યું છે કે હું તો આ એસઆઈપી ચાલુ કરી દીધી જે હમણાં કે આ એસ આઈ પી મા આમ છે કે થોડા થોડા પૈસા નાખીએ તો આપણને કઈક ઇન્ટરેસ્ટ સાથે પછી મળશે કે કઈ પણ આપણને ન મળવાનો છે. તો આ પણ સારું છે એસઆઈપી કરો તો પણ
એસએસપી પણ કરી શકો મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો હા અને એક હમણાં તો ઓલા પોસ્ટમાં પોસ્ટ ખાતામાં પણ આપણે પૈસા આવી રીતે બચત કરી શકે છે નાની નાની એવી રકમથી પણ ચાલુ કરી શકાય પાંચસો હજારથી
હા એ તો છે નાની ના રકમથી બી આપણે ચાલુ કરી શકીએ છેએ છોટી છોટી અમાઉન્ટથી પણ આપણે પૈસા બચાવવાના ચાલુ કરી શકીએ છે કેટલા લોકો તો આ પીગી બેંકમાં પણ પૈસા નાખે છે. તો આ પણ સારો આઈડિયા છે પીગી બેંકમાં પૈસા મુક
અને એવી બધી તેઓ પાડવા જ જોઈજ નાના નાના છોકરાઓને પણ છે ને એવી જ ટેવ પાડવાની કે એમને એક પીગી બેંક એક ગુલ્લક લને આપવાનો કે એમના જન્મદિવસે કે કોઈક મહેમાન આવતા આવતા જતાં એમને પૈસા આપે તો એ ગલ્લામાં નાખવાની તેઓ ઉપાડવાની તો આગળ જતાં એમને ભવિષ્ય મતલબ એમને બચત કરતા શીખશે એ લોકો
હા એ તો એકદમ સારી વાત સાચી વાત કીધી કે હ હમણાં થી જે લોકો પૈસા સેવ કરશે તો જ ભવિષ્ય જને એમને ટેવ પડવાની કે ભાઈ એ લોકો ફ્યુચર માં જને ક્યારે પણ પૈસા ફલતુ વેસ્ટ ના કરે અને પૈસા નું મહત્વ સમજ અ્છ.
હા અને આજકાલ તો તમને ખબર જ કેટલી મોંઘવારીનો જમાનો છે કેટલી મોંઘવારી થઈ ગઈ છે. બ સ્કૂલ ફીસ. આ આપણું ઘરનો ખર્ચો કેટલું બધું વધી ગયું છે એટ આપણે આવી બચત જો કરેલી હોયને તું કોઈ એકવાર જાણે કે કોઈક એક્સ્ટ્રા મહેમાન આવી ગયા કે કોઈવાર તહેવારોમાં તો તમને ખબર જ છે કે બહુ ખર્ચા થાય તો આ બધી એક્સ્ટ્રા બચાવેલી સેવિંગ આપણને ઘણી કામ લાગે છે.
હા એ તો છે જ એક્સ્ટ્રા આપણને બચાવેલી સેવિંગ તો આપણને કોઈ પણ અચાનક ના કોઈ પણ ટાઈમમાં કોઈ બી મહેમાન આવે કે ભલે કોઈ પણ કોઈ પણ વસ્તુ હોય તો આપણને એ પૈસા બહુ કામ લાગે તો આપણને કેટલી રાહત મળે કે આપણે એ પૈસા. બચાવ્યા તો આજે આપણને કામ આવી ગયા.
હા.
અગર પૈસા બચેલા હોય તો આપણને પછી ફ્યુચરમાં થોડું થોડું કરીને અગર પૈસા વધારે બચે તો પછી. કંઈક પણ જેમ કે આપણને કઈ ઘર લેવું હોય કે કઈ કાર લેવી હોય તો એમાં પણ કેટલી મદદ કરે છે.
હા સાચું એમ પણ ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આપણે નાની નાની એવી રકમ ભેગી કરીએ તો આપણને ભવિષ્યમાં આપણને કંઈક લેવું હોય ને તો ઘણી મદદરૂપ થાય છે.
હા એ તો છે જ.
અ મારી પોળમાં જ એક કિસ્સો એવો મેં જોવા મળ્યો કે એમના ઘરે છે ને અચાનક એટલું બધું મોટી એક ઇમરજન્સી સર્જાઈ ગઈ અને એમની પાસે જો ત્યારે છે ને બિલકુલ ફંડ જ નહીં હતું બિલકુલ બચત કરેલી જ નહીં એ લોકો પૈસા જ નહીં. ત્યારે એ લોકોએ સગા સંબંધી આજુબાજુવાળા સાથે એટલો હાથ લાંબો કરવો પડ્યો આજીજી કરવી પડી પણ કોઈએ એમની મદદ ના કરી. તો મને એ જોઈને ઘણો દુઃખ થયો. તો આજ એમણે જો બચત કરેલ. હતી તો આજે. તે કેટલી ઉપયોગી નીવડતે.
હા એ તો છે જ કે એમને આજ ગર બચત બચત. કરેલી હોત તો કોઈની આગળ હાથ ફેલાવાની જરૂરત ના પડી હોત ને ક્યારે કોઈની પાસે આપણને પૈસા ને પૈસા માંગીએ પણ કોઈ પણ ના આપે કારણ કે આ ટાઈમ એવું છે કે આપણને કોઈની આગળ હાથ. ફેલાવીએ તો કોઈ આપણને મદદરૂપ નહીં હશે એ તો આપણને પોતે જાતે જ આવું બનવું પડશે કે આપણે પોતે કઈક સેવિંગ કરીએ કે આપણના ફ્યુચર માટે કઈ પૈસા સિક્યોર કરીએ.
ખરી વાત છે મારી અનેમ જો હું તો છે ને મારું રસોડાનું સામાન ઘરની શોપિંગ એવી રીતે કંઈક કંઈક સેલ ચાલતી હોય કાં કઈ છે ઓફર હોય ત્યારે આ બધ હું કરી લઉં છું તો શું આવી બધી ઓફરમાં વસ્તુઓ લેવાથી. સેલમાં વસ્તુ લેવાથી આપણને થોડી એવી બચત થઈ જાય છે.
સેલમાં આપણને ઓફરનો બહુ ફાયદો થાય આમ વસ્તુ મોંઘી મળતી હોય ઑફરમાં થોડાક કમ રેટમાં મળી જાય છે તો એમાં. પણ પૈસા બચી જાય છે તો. એક બચત ટાઈપનો કિસ્સો છે તો એ ઓફરમાં વસ્તુ લેવો એ પણ એક સ સારો આઈડિયા છે તમારો મને બહુ પસંદ આવ્યો તમારો આ આઈડિયા.
ના ના અને અને આપણે જે ફિઝૂલ ખર્ચી કરતા હોઈએ છે ને એ બિલકુલ ઓછું કરી દેવાનું જેમ કે જુઓ ને અઠવાડિયામાં બે વાર બહાર ખાવા જવાનું એ બધું ટાળવું જોઈએ પિક્ચર ફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જવાનું તમે કરો એની ના નથી પણ મહિનામાં એકાદ વાર કા મહિનામાં બે વાર તમે બહારનું ખાવ મહિનામાં એક જ વાર તમે મૂવી જોવા જાઓ. તો આ બધું ફિઝુલ ખર્ચા છે, એ બધું આપણે ઓછા કરીએ તો આપણી બચત થઈ જાય
હા, એ તો તમે બરાબર વાત કે દે કે મહિનામાં એક જ વાર આવું બધું કરવું જોઈએ કે મહિનામાં એક વાર મુવી જોવા જઈએ વાર છે, મહિનામાં એક વાર કઈ ખાવા જઈએ, આમ નથી કે પછી હપ્તામાં કે બે હપ્તામાં આ ડેલી જવાથી આમ છે કે ભાઈ શરીરને પણાન કરે અને આપણના પૈસા પણ બગડે વગર મતલબ એના કરતા આપણને એ જ પૈસા ક્યાંક ઇન્વેસ્ટ કરીશું તો એ આપણને ફાયદો કરશે અને આપણને ફ્યુચરમાં કોઈને આગળ હાથ ફેલાવાની જરૂર ની પડશે
હા, તમને ખબર છે, અમુક ઘણા લોકો એવું કરે છે કે ચાલો ફ્રેન્ડ્સની સાથે બાર ગયા તો શોપિંગ કરવા ગયા તો આપણે શું કરીએ છીએ કે જે વસ્તુની આપણને જરૂર પણ ના હોય ને તે પણ વસ્તુ ફાલતુ ફાલતુમાં આપણે લોકોને જોઈ જોઈ ને ખરી લઈએ છે એ પછી એ વસ્તુ આપણે વાપરતા પણ નથી. તો બસ આજ બધી ફિઝુલ ખર્ચી આપણે ટાળવી જોઈએ.
હા એ તો એકદમ સાચી વાત છે કે ભાઈ પણ પોતાથી બી આવું થઈ જાય છે કે આપને જે વસ્તુ આપણને નહી જોઈતી હોય તે પણ એ ભૂલમાં લેવાઈ જાય છે પછી આપણને થાય કે આ તો વસ્તુ આપણને એટલી ઉપયોગી પણ નથી અને છતાંય કોઈના જોવાથી કે કોઈના દેખા દેખીમાં આપણને લઈ લીધી તો એમાં આમ છે કે કોઈના દેખા દેખી થી કોઈ પણ વસ્તુ નહી લેવી જોઈએ એમ પછી એનાથી આપણને અફસોસ રહે કે ભાઈ એ આટલી મોંઘી વસ્તુ આપણને વગરમાંય હિસાબ આવી ગઈ.
હા બિલકુલ અને જો આપણે છે ને કર્કસર તો કરવી જ પડે છે કર્ક અને કર્કસર એટલે જો આપણે કમાવીએના માટે આપણ માટે તો આપણે શોખ વચ પણ પૂરા કરવા લિમિટમાં કર્કસર કરીને પણ જીવન જીવી શકાય છે અને થોડી બચત ભવિષ્ય જો ભવિષ્ય કોણે જોયું એટલે ભવિષ્ય માટે તો આપણે બચત કરવી ખૂબ જ જરૂરી છે.
એ તો બરાબર છે કે ભવિષ્ય માટે આપણને અત્યારથી જ બચત કરવી પડશે હર મહિને દરેક મહિને થોડી થોડીક બચત કરવાથી જ ઘડો ભરાશે અને થોડક થોડાક પૈસા ઇન્વેસ્ટ કરીને જ પછી આપણને ફ્યુચરમાં ફાયદો થશે પછી આપણને સોનામાં પણ ઇન્વેસ્ટ કરી શકીએી થોડાક પૈસા વધી જાય કે બચત એક બે સાલમાં પછી કઈ સોનું લઈ લઈએ તો એમાં એમ છે કે આપણને ઇન્વેસ્ટમેન્ટ જેવું થઈ જઈ શકે.
હા અરે સોનામાં ઇન્વેસ્ટ કરવું સૌથી બેસ્ટ ઓપ્શન છે એ તમારો સૌથી સારો નિર્ણય છે કેમકે સોનામાં ઇન્વેસ્ટ કરેલું આપણને લાભ જ આપે છે કોઈ દિવસ આપણા પૈસા ડૂબતા નથી.
હા એજ ને એટલે આપણને સોનામાં પણ ઈન્વેસ્ટ કરી શકીએ છેએ તો આ આઈડિયા સારો છે કે ભાઈ સોનામાં પણ ઇન્વેસ્ટ કરી શકી. મ્યુચ્યુઅલ ફંડ છે આમાં પણ પૈસા મૂકી શકેયે ક્યા આપણે તો આવા બધામાં કઈક ના કઈક ઉપયોગી જો વસ્તુ આપણને કઈ કે ફાયદો આપશે તો આવામાં પૈસા રોકવા જોઈએ.
બિલકુલ અને જો આ આજકાલ દુનિયા એટલી મતલબી થઈ ગઈ છે સ્વાર્થી થઈ ગઈ છે કે આજકાલ કોઈનો ભરોસો નથી થતો એટલે આપણે છે ને આપણા ફ્યુચર માટે આપણા ભવિષ્ય માટે આપણું ઘડપણ સારું કરવા માટે તો આપણે બચત કરવી જ પડશે તો જે એ બચત આગળ ચાલીને આપણને કામ આવશે.
હા એજ ને એટલે આપણે તો હવેથી જ બચત કરવી બોહ જરૂરી છે કઈ નઈ હું તો હવેથી બચત કરવાનું ચાલુ કરી લીધું છે તમે પણ કરો છો તો કઈ ની સારી વાત છે. આપને તો આ બચત વિશે બરાબર ધ્યાન રાખીશું.
બિલકુલ ચાલો તો મળીએ પછી.
હા પછી મળીએ, હા તમે પણ આવજો.